તો
હું એકદમ મજામાં તમે કેમ છો?
હું મજામાં શું ચાલે?
બસ આ ગયા છો કેટલા દિવસથી હું વિચારતી હતી કે હું તમને કોલ કરું પણ આ કામકાજ માં હું કઈ નવરી જ નથી થતી. સારું કર્યું આજે તમે મને સામે થઈ ને કોલ કર્યો તો.
હું પણ મને પણ એવું હતું કે ઘણા ટાઈમ થી આપણે બેને નિરાદે વાત નથી. નથી થઈ એટલે મને પણ એમ થયું કે લાવ મેં કીધું આઈજે ફોન કરું તો મેં પણ આજે ફોન કર્યો કે આજે આપણે શાંતિ થી એકબીજા વાત કરી શકીએ. અને ઘણા ટાઈમ પછી જો વાત કરીએને પછી આપણે ક્યાંક મળવા પણ છે, પણ અ મારે એવું છે કે આપડે આરોગ્ય તમને ખબર છે, સ્વચ્છતા અને આરોગ્યનું કંઈ અભ્યાહન ચાલી રહ્યું છે.
હા, એ તો મને ખબર છે કે આરોગ્યને સ્વચ્છતાની તો ચર્ચા ચાલતી તી ન્યૂઝમાં મેં સોશિયલ મીડિયા પર જોયું તું પણ મને એટલું કઈ આઈડિયો નતો તમને છે કઈ આઈડિયો?
હા, બસ જોવ ને અત્યારે તો હે ને આપણે આ આસપાસ બધે આરોગ્ય અને સ્વસ્થ પોતાનો મહોત્સવની ચર્ચા ચાલી રહી છે, તો એ ન્યૂઝમાં તો હતું પણ ઇ તો મમ્મી એમ કેતા મારા કે આ બધું ન્યૂઝમાં જે આવે છે, કે શું આ બધું આરોગ્ય અને સ્વસ્થ એ વિશે સરકાર પગલાં લઈ રહી છે, તો શું આ બધું સાચે જ એ બધું કામ કરે છે કે શું એમ તો તમને કઈ આઈડિયા એવા
હા, બિલ બિલકુલ મેં જોયું હે અને મને આ વાત તો બહુ ગમે કે આપણે હવે સ્વચ્છતા એક માત્ર એક ફરજ કે કામ નથી માનતા પણ તેને એક ઉત્સવની જેમ પણ ઉજવી રહેલ લોકો અ ગજબ નો ઉત્સાહ જોવે જોવા મળે છે,
સાચી વાત કહી લે તે તો આય જ આ મહોત્સવ છે ને ઈ મુ કે એનો ઉદ્દેશ્ય હે ને માત્ર કચરો સાફ કરવો નથી, પણ એ હે ને એનો સ્વભાવ સ્વભાવમાં સ્વચ્છતા પછી સંસ્કાર સ્વચ્છતા એમાં એ બધું છે ને તે લાવવાનો છે એટલે કેને સ્વચ્છતા છે, ને એ આપડા વર્તન અને રોજગીની આદતો નો હે ને ભાગ બની જઈએ, સાચી વાત ને મારી?
હા આ તમારી વાત તો એકદમ સાચી જ છે. અ કે સ્વચ્છતા એ આરોગ્ય માટે કેટલી જરૂરી હે શુ કઇ પણ મેં છે ને હમણાં કઈ એવું બધું અમાર સોસાયટીમાં કામ કાજ ચાલતું તું ને તો સ્વચ્છતા વિશે એટલે કઈ ખાસ મને ખબર નથી કે શું ચાલે હે ને શું નહી. પણ એક વાત તમને કહું કે, સ્વચ્છતાનું તો સીધો અસર છે ને આપણા આરોગ્ય અ સાથે અગલે હેલ્થ સાથે જોડાયેલો છે, જો આપણી આસપાસ ગંદકી ભરાયું પાણીના હોય. મચ્છર બેક્ટેરિયા પેદા ન થાય તો આનાથી મેલેરિયા ડેન્ગ્યુ અને ટાઈફોઇડ જેવી બીમારીઓથીને પણ આપણે બચી શકીએ બરાબર ને.
હા, એ વાત તો તારી સાચી જ છે. અને અમારે પણ અહીંયા છે ને કેન્દ્ર છે. અમારા બાજુમાં જ છે. અમારા સોસાયટી પછી એ જે કેન્દ્ર આવે. એના વિભાગમાં છે. તો અમારે તો છે ને એવું હોય કે ઈ કેન્દ્ર વાળા જ છે ને અંહીયા અમારે દર હે ને બે મહિના કે ત્રણ મહિના થાયને એ લોકો બધું છે ને ચેકઅપ કરવા માટે આવે. પછી અમારા સોસાયટીમાં અમુક લોકો એ છે ને આમ ઓલું બેલર હોય ને પાણીના ઈ લોકો ઈ ભરીને રાખી દીધા તો ક્યારેક, ક્યારેક એ હે ને ખુલ્લા પણ રાખી દે. તો એ લોકો એવું કરતા હતાને બાજુવાળા તો પછી ઈ લોકો હે ને આવીને વોર્નિંગ પણ આપી ગયા ત અને ઈ દવા પણ નાખી. જાય આવીને કે છે ને આ દવા અમારા ઉપર ટાકો હોય ને એમાં પણ એને દવા નાખી દીધી. એટલે, મે મેલેરિયા અને ડેન્ગ્યુ વધારે ફેલાય નહી. અને કોઈ પણ એવું કરે ને તો એ લોકોને વોર્નિંગ પણ ગવર્મેન્ટ તરફથી આપવામાં આવે છે કે, આવું બીજી વારના થવું જોઈએ એમ. એટલે તો એટલે છે ને એનું નામ આરોગ્ય અને સ્વચ્છતા મોહતો રાખ્યું છે એ લોકોએ. અને તને ખબર છે. આ વખતે ઘણા વિસ્તારોમાં જીરો વેસ્ટ થીમ ચાલી રહી છે. એના ઉપર હે ને સરકારે બહુ જ ભાર મૂકવામાં આવી આવ્યો છે. ઈ ઈઝ. છે ને એ સિંગલ યુઝ. એટલે કે જો પ્લાસ્ટિક હે ને ઉપયોગ છે ને સાવ બંધ કરવાનું છે. અને એને એના માટે હેને એ મોટો ઝુબેેશ છે ને એ ચલાવી રહ્યા છે.
અરે વાહ. આ તો બહુ સારો જ વિચાર છે. મેં તો એવું પણ સાંભળ્યું કે આ મહોત્સવ અંતર્ગત છે ને પોતાના ઘરનો ભીનો અને સૂકો કચરો હે ને અલગ રાખવાનો અને ભીના કચરામાંથી હે ને ઓર્ગેનિક ખાતર તૈયાર કરવામાં આવે હૈ. કંપની દ્વારા બનાવવા બનાવનું પણ શીખી રહ્યા છે અને એક તો સારું કે તે વેસ્ટ માંથી બેસ્ટ બનાવા માટે પણ ઉત્તમ રસ્તો છે. હાલ ખેડૂતો ખેતી કર હોય તો એમને ખાતરની જરૂર પડે તો આ પ્લાસ્ટિકના કચરામાંથી અથવા તો ભીનો કચરો પ્લાસ્ટિકનો કચરો યોગ્ય રીતે નાખી દેને જે ભીનો કચરો હો એમાંથી ખાતર બનાવે તો ઈ પણ બઉ કામ લાગે. અને જો કે ગંદકી પણ ના થાય એટલી બધી.
તે બરાબર છે લલે. અને આમાં તો છે ને, બધા યુવાનો હોય પછી નાના બાળકો હોય ને, એ પણ બધા એહીંને ભાગ લઈ રહ્યા છે. અને એમાં એવું પણ છે કે શાળામાં પણ શાળામાં પણ આવીને પોઈન્ટનો કોમ્પિટિશન પછી શેરીમાં નાટકો અને રેલીઓ પણ યોજાઈ રહી. રહી છે. કે કારણ કે, હે ને શાળામાં તો મારો ભત્રીજો જાય છે ને તો એ ઈ પણ આવીને કેતો હોય કે અ પ્રિન્સિપલ બધ બધા છે ને એક ગ્રાઉન્ડમાં બધાને ભેગા કરે પછી એ લોકોને છે ને આ બધું સમજાવવામાં આવે. કે વે વેસ્ટમાંથી બેસ્ટ કઈ રીતે બને. પછી કચરો આજુબાજુ ક્યાંય ફેંકવો નહી. અને પાણી બિનજરૂરી પાણી છે ને ભેગું ન કરવું. એટલે કે, મચ્છર ને એવું થાય એટલે એ પ્રમાણે પણ છે ને એ લોકોને જાગૃત કરે છે ત્યાંના સ્કૂલ ટીચર છે પ્રિન્સિપલ છે બધી સ્કૂલમાં એવું પણ ચાલે છે તો મને તો એવું લાગે છે કે આપણે બને પણ હૈ ને આમાં આપણે કઈક યોગદાન આપવું જોઈએ શું કહે છે તું
હા એકદમ આ તારી સો ટકાની વાત છે અ કેમ કે આપડણે એક કામ કરી શકી કે આપડી સોસાયટી ના બધા લોકો ને ભેગા કરી અને એમને આ બધી સ્વચ્છતા વિશે ની માહિતી આપી જો બધા સાથે મળીને હને એવું કર એક ટાઈમ નક્કી કરી કે ક્યારે મળું હાલ ને રવિવારનું જ રાખી તે દિવસે બધા ફ્રી હોય અને અ તે દિવસે સાંજ નો ટાઈમ રાખી કે રવિવાર રે હે ને આ આપણે એક નાનકડી સ્વચ્છતા ડ્રાઈવ ગોઠવી શકીએ આપણે હેને લોકોને સમજાવીશું કે બજારમાં જતી વખતે પ્લાસ્ટિક ના થેલી ના બદલેને કાપડ ની થેલી નો ઉપયોગ કરવો જેના કારણે હે ને પ્લાસ્ટિક કાપડની થેરીમાં બધો માલસામાન પણ સારી રીતે આવી રે ને પ્લાસ્ટિક ની થેલીનો પણ ઉપયોગ ન થાય એટલે કચરો નાય હા
આ રીતના આપણેે સમજાવશું બધાને
હા બહુ સરસ આઈડિયા છે એ તારો અને સાથે સાથે હે ને આપડે આરોગ્ય વિશે પણ નાની પણ મહત્વની માહિતી શેર કરીશ કેમ કે જોકે આપડે શહેરના લોકો તો હાલો હજી એને પણ થોડી ઘણી વધુ માહિતી મળતી હોય પણ આપણેે એક કામ કરીએ કે હે ને આ આજુબાજુના વિસ્તારમાં જે નાના નાના ગામડા આવેલા છે ને અ ત્યાં પણ આપણેે આખી મિત્ર બધા મળીને આપણે એક ટિમ બનાવીએ અને પછી હે ને અમ અલગ અલગ ભાગમાં એઈ લોકોને ડિવાઈડ કરી આપી અ એટલે આપડે છે ને બધાને જઈને આપણે આરોગ્ય અને સ્વસ્થતા વિ વિષ છે ને સમજાવશું એટલે ગામડામાં પણ ઈ લોકો બધું ધ્યાન રાખે અને માણસો પણ વધારે બીમાર ના પડે અને આપણું શ્રે શેર છે કે ગામડું છે તે સ્વચ્છ તો હોય તો ખરી પણ એથી પણ વધારે એ લોકો રાખે ને જ્યાં ત છે ને એ લોકો કપડા કચરો ફેંકે ને જેમ કે છે ને ઈ લોકોને આપણેે એમ પણ સમજાવવું જોઈએ કે જમતા પેલા હે ને સાબુથી હાથ ધોવા જરૂરી છે નાના બાળકો હોય ઈ કદાચ સમજતા નો હોય તો ગામડામાં રહેતા હોય કે એવું હોય તો આપણે ત્યાં પણ એ લોકો લોકોને કહેવું જોઈએ અને પીવાનું બ પાણી છે હંમેશા ઢાકીને રાખવું અને ઘરની આસપાસ છે ને ક્યાંય જૂના ટાયર કે ટુડામાં પાણી ન ભરાય એ લોકોને હને ધ્યાન રાખવું પડે કેમ કે ગામડામાં તો હેને વધારે આ રીતે ટાયર ને એવું બધું હોય છે તો એ આજુબાજુ ગમે ત્યાં આમ મૂકી દેતા હોય ને એવું થતું હોય તો એને હંમેશા છે ને આપણેે એવી આપડણે એવો ઝુંબેશ ચલાવશું અને બધા મિત્રો મળીને આપડણે હેને થોડુંક આપડણે દેશને હેને ભ હેલ્પફુલ મદદ કરી શકીએ તો વધુ સારું
હા આ નાની નાની આદતો જો આપણા સમાજમાં મોટો બદલાવ લાવી શકે તો આપડે આ કાર્ય ચોક્કસ કરવું જોઈએ ને હું તો કહું કે આપડે તો હે ને ઝુંબેશ નું પ્લાનિંગ માટે આપણી સોસાયટી નું એક વોટ્સઅપ ગ્રુપ બનાવીશું કે જેવના દ્વારા હ ને આપડે એકબીજાના કોન્ટેક્ટમાં બધા ના રહી અને આપણે એકબીજાને કઈ પણ સખી કે આપણે કઈ બાબત નું ખાસ ધ્યાન રાખીશું આમાં કોઈ પર્સનલ ડેટા સરનામું કે કોઈ અંગત માહિતી કે ખોટો ઉપયોગ ના થાય પછી બધી ડિજિટલ પ્રવૃતિ સાથે સંપૂર્ણ સુરક્ષા સાથે જ કરીશું કે જેના કારણે હેને આપડે આ બધું તેમનું આખા સોસાયટી ના બધા મેમ્બર ને ખબર પડી જાય કે આપડણે કઈ રીતના શું કરું જો આપડણે બધા તો એક ટાઈમે ભેગા ના થઇ જાય પણ મોબાઈલ દ્વારા તો બધા ભેગા થઈ શકે એકબીજાના કોન્ટેકમાં રહી શકે.
ચોક્કસ. આ-આ તો આપણે ઓનલાઈન ગોપનીયતા જાળવી પણ જરૂરી છે. કેમ કે આજકાલ તો તને ખબર જ છે કે ફ્રોડ અહ બહુ વધી રહ્યા છે. તો આપણે એ પણ કરશું, અને તે કીધું એમ જ વોટ્સએપ દ્વારા છે, ને બધાને જાણ કરી દેશું ને આપણા મિત્રને પણ બોલાવી લઈશું, બરોબર? તો આ છે ને આપણે ફાઈનલ રહ્યું આપણે છે ને કાલે સાંજે મળીએ, અને આ આરોગ્ય અને સ્વછતા મહોત્સવ માટે આપડે પ્લાનિંગ શરૂ કરીએ. તારું શું કેવું છે?
હા, તો સારું ચલ ને ડન કરી કાલ સાંજે જ મળી, સ્વચ્છ અને સ્વસ્થ સમાજ બનાવવાની આ સફરમાં આપણે બંને સાથે મળીને ભાગીદાર રહી. બરાબર?
હા, ઓકે. કાલ મળીએ, આવજે, બ બાય.
હા ઓકે. આવજે, બાય, ટેક કેર.